બોલો કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ શું આરે હે. તમે મજામાં છો?
બસ મજામાં છે હો.
હમ્મ શું કરે છે ઘરે બધા ઓલરાઈટ છે?
ઓલરાઈટ તમારે ત્યાં કેમ છે બધા?
બસ અમારે પણ હારા હે હો બધા હમ્મ. આજે તો એક વિચાર આવતો તોમે કોહ ચાલો હજ તમારો કોલ આવ્યો છે તો વાત કરું. હા.
હા હા બોલો ને.
હમ્મ તમને શું રસોઈ બનાવી ગમે, તમને કુકિંગ નો શોખ છે?
હા કુકિંગ નો મને શોખ તો છે પણ અમુક-અમુક વાર.
એવું છે હમ મને તો . અચ્છા હમ.
એવું છે.
હા.
તમારી સૌથી વધારે ફેવરેટ વાનગી કઈ છે.
હા ઓલમોસ્ટ તો મારી બધી વાનગીઓ ફેવરેટ જ છે હમ.
એવું છે.
પણ મને વધારે ગુજરાતી ખાવાનું બહુ ગમે છે. .
ઓ એવું છે.
હમ.
મને પન.
તમને શું કેવાય ગુલાબ જાાંબુ બનાવતા આવડે છે.
હા બનાયા છે કેટલી વાર ગુલાબ જાંબુ તો સારા બને છે.
કેવી રીતે બનાવવાના મને થોડું એમાં પ્રોબ્લેમ થાય છે ગુલાબ જાાંબુ બનાવવામાં. તમે મને એની રેસીપી કેશો કે.
ગુલાબજાંબુ તો પેલું રેડીમેડ જે પેકેટ આવે છે ને પાવડર વાળું એ લાઈ દઈએ ઘરે પછી એની અંદર પૂરતું જેટલું જોઈતું હોય એટલું દૂધ રાખવાનું અને એને થોડુંક દસ-પંદર મિનિટ સુધી એને એકદમ મસડવાનું એક અહ જે બેટર હોય ને એને એકદમ થોડીક વાર માટે બેટર ને મસડવાનું એકદમ ઢીલું પણ નહીં રાખવાનું ને એકદમ કઠણ પણ નહી રાખવાનું નોર્મલ આપણેે અ રો રોટલીનો કેવો લોટ બાંધતા હોય એનાથી સેજ સેજ ઢીલું રાખવાનું અને એને દસ મિનિટ સુધી આપણે થોડુંક મચેડી લેવાનું એટલે એ થોડુંક અ સારું એવું થઈ જાય પછી તરત જ એના ગુલ્લા બનાઈ દેવાના. નાના નાના ગુલ્લા બનાઇ દેવાના અને પછી તેલમાં તળી નાખવાના ધીરા ગેસે.
અ હ
ડાર ડાર્ક બ્રાઉન જેવા થઈ જાય ને એટલે પછી એને કાઢી લેવાના. અને કાઢી ને પછી એને ચાસણી બનાઈ હોય ને આપણે એ ચાસણી ની અંદર નાખી દેવાના. એટલે પછી એને અડધો કલાક કલાક એને રેસ્ટ આપવાનો ચાસણીમાં. એ ગુલાબ જાંબુ જ્યાં સુધી ચાસણી પી લે પછી એને આપણે સર્વ કરી લેવાના
ઓ સરસ છે હા આ વાત હ હું આવી રીતે જ બનાવીશ મને ગુલાબ જાંબુ બનાવા છે પણ હું વિચારતી હતી કે મારાથી સારા બનશે કે નહી બને્. હ ઘરે કોઈ દિવસ હજુ સુધી બનાયા નથી એમ હમ્મ
એવું છે ના એકદમ ઈઝી રેસીપી જ છે. એટલે તમે ઘરે બનાઇ શકો છો અને પેકેટની પાછળ આખી રેસીપી લખેલી જ હોય કે તમારે કઈ રીતે એને બનાવવા.
ઉમહ ઓકે બીજું શું શું બનાવો છો તમે જમવામાં
બીજું તો જો ને દાળ ભાત શાક પુલાવ રોટલી ઉપમા છે. એ બધું બનાવતા હોઈએ છે.
હા નહી રસોઈની તો માથાકૂટ ગૃહણી માટે બઉ હોય છે નહી બાળકોને શું ભાવશે ને શું નહી ભાવેને.
હા એજ ને.
હમ્મ. અમારે તો સવારે બી નાસ્તો બનાવાનો હોય સ્કૂલે જવાનો હોય એટલે બધાનો. અને પછી બપોરે જ પણ બનતું હોય, હમ્મ.
હમ્મ. પણ મને જે સરળ વાનગીઓ હોય ને જલ્દી બની જતી હોય ને એવી બનાવવામાં મને વધારે મજા આવે. પેલી બધી જે માથાકૂટ વાળી હોય એ બધું ઓછું કંટાળો આવે.
ના અમારે ત્યાં તો બધી માથા કૂટવાળી જ વાનગીઓ બને છે. અમારા બાળકોને તો બધું એવું જ ભાવે છે, હમ્મ, મદ્રાસી પછી ચાય, હમ્મ.
બરાબર છે, એવું બધું પણ હું બનાવુ જ. હા ચાઇનીઝ બનાવીએ કોક વાર મહિને એકાદ વાર બનાવી દઈએ. બધું ફરતું બનાવાનું એટલે બધાને ખાવાની મજા આવે.
ચાઇનીઝ માં શું બનાવો છો?
ચાઇનીઝમાં મંચુરિયન છે પછી મંજાવ સૂપ છે, નૂડલ્સ છે એ બધું બનાવતા હોઈએ છે.
એવું છે એમને, હમ્મ, હમ્મ.
હા.
મંચુરિયન માં તો બહું હ, હું ભી એવું જ બનાવું. કોઈ વાર ધોકળા, ઢોસા, ખમણ. હાંડવો, તમને હાંડવો બનાવતા આવડે છે?
ના હાંડવો મને એટલો બધો બનાવતા નથી આવડતો મેં કોઈ દિવસ ટ્રાય નથી કર્યો. કેમ કે મારા મમ્મી જ બનાવે છે એ તો એટલે.
એવું છે એમ ને, હમ્મ હમ્મ, તો તમે શીખ કોને હાન્ડવો બનાવતા કેટલો સહેલો છે હાન્ડવો તો.
તમે કઈ રીતે બનાવો છો હાન્ડવો?
હ અમે તો એમાં ચોખા ને દાળ હોય ને ચણાની અને તુવેરની દાળ મિકસ કરીને અમે દળી નાખીએ ઘરે જ દળી નાખીએ. થોડું આ મોટુ રાખવાનું પછી એને છ થી સાત કલાક માટે છાસ માં પલાળી દેવાનું અને જયારે તમારે હાન્ડવો બનાવવાનું હોય ને તો લસણ, આદુ, મરચાની પેસ્ટ બનાવી અંદર દૂધી નાખી દેવાની બધું ખીરું તૈયાર કરવાનું એ બેટ બહુ જાડું બી ના હોવું જોઈએ ને બહુ ઢીલું પણ ના હોવું જોઈએ, હમ્મ. પછી અમારે ત્યાં તો હાડવાનું કુકર છે ને એની જે રેતી પર નાખવાનુ મુકવાનું એક આવે છે એવું અલગથી વાસણ. એમાં નાખીને ખીરૂ પાથરી દેવાનું પછી તમે તેલમાં તલ અને રાઈ નાખી અને વઘારવાના લાલ મરચાં નાખીને. બસ એક કલાક માટે પછી હાંડવાને ચડવા દેવાનું. ખાન્ડ બી નાખવાની હો એમાં થોડો ખાટો મીઠો કરવાનો. બઉ ફાઈન થાય પણ.
અ હ.
બરાબર છે સારૂ છે ઈઝી છે એટલો બધો કંઈ હાડ નથી બનાવામાં બનાવાનો
હા હાંડવો બનાવવો તો બહુ સહેલો છે હા આ ગુજરાતીઓને કેવું કે ખમણ ને હાડવો ને ઢોકળાનેઈ આપડે એવું બધું બઉ આવે ને
હા એ તો છે રસોઈ બનાવતી વખતે સ્વચ્છતા પણ રાખવી ખૂબ જરૂરી છે નહી
હા એ તો છે હ તમે હાથ વારંવાર ધોવા જોઈએ પછી વાસણ બી હું તો ધોઈને જ વાપરું એમનેમ તો નાજ લઉં હમ
હા એ તો છે જ તમે તીખા મસાલા પસંદ કરો છો કે પછી ઓછા
ના અમે તો મીડિયમ બનાઈએ છીએ કેમ કે બઉ વધારે તીખું પણ તમારા શરીર માટેનું નુકસાન કરે ને હમ
હા મને પણ સંતુલિત સ્વાદ જ ભાવે છે બઉ તીખું પણ નથી ભાવતું એનાથી પછી એસિડિટીને એવું બધું થઈ જાય છે
હમ એ તો તમારે વધારે મરચાં નહી ખાવાના મરચા થી નુકસાન પણ થાય ને આપડી બોડીમાં
હા એ તો છે એટલે તો ઓછું મરચુ ને એવું બધું ખાઈએ છે અમે
હમ હમ
હા આજકાલ લોકો સ્વાસ્થ્ય માટે તેલ પણ ઓછું ખાય છે અને મીઠું પણ ઓછું જ વાપરવું જોઈએ ને
હા તેલ તો બઉ વધારે ના ખાવું જોઈએ કેમ કે એનાથી કોલેસ્ટ્રોલ વધે છે તમારી બોડીમાં અને નુકસાન થાય છે અને મીઠું એના કારણો બીપીનાને કેટલા બધા અત્યાર તો પ્રોબ્લેમ થવા મંડ્યા છે બાપા
હા એજ ને પૌષ્ટિક અને ઘરનું બનાવેલું ભોજન હંમેશા સારું શું કેવું તમારું?
હા ઘર ઘરનું ભોજન તો બહુ સારું હમ બારનું ખાવા તો ખવાય જ નહી અત્યારે તો બિલકુલ ના ખવાય હમ
તમને મીઠાઈ બનાવવી ગમે છે?
હા મને બહુ ગમે મીઠાઈ બનાવવી હમ
એવું?
હા અમે તો બનાવીએ ને દિવાળીમાં બધું બહુ બનાવીએ મીઠાઈઓ એમાં ફેવરિટ તો મને મોહનથાળ બહુ ગમે છે બનાવવો
એવું છે તમને આવડે છે મોહનથાળ?
હા આવડે છે ને!
બરાબર મને કોકવાર ચખાડજો તમે કેવો બનાવો છો
હા હા દિવાળીમાં આવજો હ શ્યોર તમને ખવડાઈશ.
પાકું પાકું
હા મને તો છે ને અમારે ત્યાં ઓલા ધારી અને દેવડાને એ બધું મીઠાઈ વધારે આવે, એ બધું ભાવે છે. ના બીકથી હવે એવું થાય છે કે ગળ્યું પણ ના ખાવું જોઈએ નહી. હમ
ખાવું જોઈએ પણ બહુ ઓછું લિમિટમાં ખાવું જોઈએ કે, આપણેે પછી બહુ ખાઈએ તો પણ આપણા શરીર માટે.
માટે હાનિકારક કહેવાય. હા સુુગર જેટલી પેટમાં જાય એટલું તમને નુકસાન કરે ને!
હા એટલે જ અમે તો ખાઈએ ને તો પણ થોડુંક જ ખાઈએ બહુ ઓવર નહી ખાવાનું. અને આજકાલ ચોકલેટોમાં ને એ બધામાં કેટલું બધું સુુગર હોય છે! સુુગર અને ફેટ જ હોય છે એમાં તો.
ડાયાબિટીસ થવા માંડ્યું છે ને અને મોટા પણ. જાડાબી કેટલા થવા માંડયા છે. તમે ગળ્યું ખાવ તો તમારી બોડી. વધારે વધે ખબર છે તમને?
હા એમાં ફેટ કેટલું ફેટની માત્રા વધારે હોય છે ને એટલે.
હમ.
હું તો છે ને અમારે. અહીંયાં તો કેવું જમવાનું બને ગળ્યું પણ ઓછું હોય, તીખું પણ ના હોય, મીઠું પણ ઓછું હોય. અને સ્વાદ એકદમ સપ્રમાણ રાખવાનો વધારે તો મારા. ઘરમાં અને અમે ઓઈલ પણ બહુ ઓછું યુઝ કરીએ છીએ.
બરાબર.
હમ.
હમ બોલો બીજું શું કહો છો?
બસ આ જમવા વિશેની જ આપણી તો ચર્ચાઓ નહી ગૃહિણીઓને તો કેવું! હા આવા વિષયોની જ વાતો હોય.
હા એજ ને, ચલો એમ બી હવે ટાઈમ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો છે. મારે પણ જમવાનું બનાવવાનું છે હવે. બાળકો પણ સ્કૂલેથી આવી જ ગયા છે. તો હવે બનાવી દઈએ જમવાનું શું કેવું તમારું પણ.
હા હા જમાડી દો પછી મળ્યા ઓકે. બાય ટેક કેર હા બાય.